હા હા હા બોલો અવાજ આવવાજ
કેમ છે,
બસ મજામાં હલે હાલ તો ઘરે છું, બજારમાં ગયો હતો ફેસવોશ લેવા પછી, હવે ઘરે આવ્યો
હા હા હું તને એમ પૂછ તો હતો કે પરીક્ષા ન તૈયારી ચાલુ કરી?
ના હજુ પરીક્ષાની તો કઈ તૈયારી ચાલુ જ નહી, કરી બિલકુલ કારણ કે ટાઈમ જ નહી, મળતો મને તો એવું હય કોઈક ટાઈમ બહાર જવાનું થાય, વગેરે
એમ નહી તો શું તારે એથી લાવવાની ઈચ્છા છે,
હા આવી શકશે લગભગ તો ગઈ વખતે તો નથી, આવે પણ આ વખતે આવશે એવું લાગે છે, અને એક એક વિષયમાંને ત્રણ ચાર વિષયમાં આવશે સમજો ત્રણ ચાર સબ્જેક્ટ માં આવશે એવું
હા, એજ ને કારણ કે તે પેલા પણ મેં તારું રિઝલ્ટ જોયું એમાં તારે કાર કે આ ઇન્ટરનેટ એન્ડ વેબમાં ખાલી એક પાંત્રીસ ઉપર કાંક હતા, તારા માર્સ કે બધામાં તારે સત્યાવીસ અઠવીસ ઓગણત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એવા જ માર્ક્સ હતા, મેં જોયા તારા તું તો બહ સારા નસીબથી પા બહ સારા નસીબથી પા બમાં
હા એટલે આ વખતે તો લાગતું નથી, જઈએ એમ
અને હવે તો શું કેવાય નવા વિદ્યાર્થીઓને પણ એડમિશન ચાલુ થઈ ગયા છે, તને એની ખબર છે,
હા કઈક મેસેજ તો આવ્યો હતો, ગ્રુપમાં
એની પ્રોસેસ કઈ રીતે કરવાની એ ખબર છે, તને?
ના ના એ નહ ખબર મને
નવા કોઈને એડ થવું હોયને તો પેલા સૌ પ્રથમ વિકાસ પોર્ટલ છે, ગુજરાત સરકારે બહાર પાડેલું છે, તો એ જેકાાસ સ્પોર્ટ ચાલું પ
હા
એમાંથી ડિટેલ પુરવાન થશે તમારી અને તમારી કોલેજ અનેિ કરવા આવશે તો તમે એમાં તારે તો હા, કોલેજ એન્લ કરી લેવાનો પછી આપડે દસ બ મે પડે એવી રીતે મેરિક બાર પડે અને એના પછી, આપણને ખબર પડે જોવા મળે કે આપણે કઈ કઈ કોલેજમાં નંબર આવે છે, તે પછી આપણે નક્કી કરવાનું કે આપણને કઈ કોલેજમાં જવું છે. મે જો હું મારી વાત કરું ને તો મેં એમએસસી આઈટી કરું હતું, મારે પહેલેથી જ નક્કી હતું પરંતુ એક વાર વિકાસમાં સર જોડે એમને ક કોઈ એક જ કોર્સમાં રજિસ્ટ સ્ટન એ કોર્સમાં તારાથી પણ વધારે ચડિયાતા વિદ્યાર્થી હશે ને તો તારું નામ રહી જશે કારણ કે એક તો પાછું હું છું પટેલ એના કારણેને ઓપન કેટેગરીમાં આવું તેથી એની સ તો બહુ ઓછી હોય છે એટલા માટે એકથી વધારે ના મને અપ્લાય એક બીકોમમાં ભર્યું હતું ફોર્મ અને બાકી કેલા સીઆઈટીમાં ભર્યું હતું એમસીએમાં ભર્યું હતું આવી રીતે ત્રણ કોર્સમાં ફોર્મ ભર્યું હતું ત્યા એમાંથી મારા મારા બત લાગી ગયો હતો નંબર કારણ કે બારમા મારા ચોર્યાસી જેવા ટકા હતા એટલા માટે પ તો એ સરમ કીધું હતું કે તારો નંબર લાગે ખરો ના એ લાગે એટલા માટે એક થી વધારે કોર્સ નું પસંદ કરવાનું તું કે જે જે પણ કરે નેને પછી તો તમારે જે કોલેજમાં જવું હોય તે કોલેજનુંું નામ તમારે સિલેક્ટ કરી દેવાનુંય અને અપ્રુવ કરવાનું છેલ્લે અને પછી જે મેરીટ આવે ને
એટલે તમને કઈ કઈ કોલેજમાં નંબર લાગ્યો છે જેમાંથી તમે ફોર્મ ભર્યું એમાંથી તો તમે પછી એ કોલેજમાં જવાનું અને આ તમારું બતાવવાનું એટલે પછી એ તમારું એડમિશન કન્ફર્મ કરે અને પછી તમારે ત્યારે ત્યારે તરત ફી ભરી દેવાની હોય અને ફી ભરી લીધા પછી તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય એ કોલેજમાં
બરાબર ઓનલાઈન ફીજ ભરવી પડે ને
હા ફી ભરવી પડે અને જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન પોર્ટલની પ્લેટફોર્મ ફી હતી ત્રણસો રૂપિયા જેવી તો એ પણ તમારે સૌથી પહેલા ભરવી પડે જ્યારે તમે ફોર્મ ભરતા હો ને રજીસ્ટ્રેશન માટે એ વખતે
હા બરાબર
અને જો તમારે કોઈ પહેલી વારમાં નામ ના આયું બરોબર ત્રણ ચાર કોલેજો ફરી તી પણ તને એકયમાં સીટ ના મળી બરોબર તો પછી તારે ફોર્મ ભરવાનું આવશે આમાં ટોટલ ચાર રાઉન્ડ હોય એમાં ચાર રાઉન્ડ હોય એટલે એક રાઉન્ડ એક વિક ચાલે અને એના પછી એનું રિઝલ્ટ આવે અને એના પછી બે દિવસ એડમિશન કન્ફર્મ માટેને સમય મળે આપણને અને એના પછી બીજો રાઉન્ડ ચાલુ થાય એટલે જો આપડે હવે ત્યા જ જોઈ લે હવે કેટલી બધી કોલેજ ત્રણ થી ચાર કોલેજમાં ભર્યું તું ફોર્મ બરોબર હવે જો તારે બધે બધા મ લાગી જાય તો તું જવાનું તો ગમે મ છે
બરાબર હા
એના માટે કરીને પછી આ રીતે બીજા રાઉન્ડમાં પછી એ સીધો તમા
હલો આવાજ નથી આવતો અવાજ કટ થઈ ગયો હલો અવાજ આવે છે અવાજ બિલકુલ નથી આવતો અહીયા
હા આવે છે અવાજ તારો કમ્પ્લીટ
હા હવે આવે અવાજ નતો આવતો
એવું હતું એમ જો મેં તને સમજાયુ ખબર પડી કે ફરીથી સમજાવ
ના ના અવે પડી ગઈ ખાલી એક દસ પા છેલી દસ સેકન્ડ સુધીનો અવાજ નતો આવતો
એકદમ કટ થઈ ગયો અતો હ
હા હા તો અને આપડે એ કરવાનું કે આપણે વધારે કોલેજ મા ફોર્મ પર દેવાનું અને જો એમાય નંબર ના લાગે ને તો તું ફરીથી ફોર્મ ભરી શક તું ટોટલ ત્રણ થી ચાર વાર ટ્રાય કરી શક સમજયો તું
બરાબર હા
અને જો પઇ તારે નક્કી જ રાખવાનું કે ત કોલેજમાં મેરિટમા મેરિટ લિસ્ટમાં નામ આવી જાય ને એટલે તારેને એડમિશન કન્ફર્મ કરાવ દેવાનું બે દિવસની અંદર નહીતર પાછું તારે નામ નીકળી જશે મેરીટ માંથી જેથી કરીને ને તું કોઈ પણ સારી કોલેજોમાં જો તારે એડમિશન લેવાની ઈચ્છા હોય તો તું એ ઓપોર્ચુનિટી પણ મિસ કરી શકે છે મેં એડમિશન માટે ધારો કે એમસસીટી કેતો હતોને તને તો એમાં મે અહીંયા આપણે એચ એન જયુમાં પાટણમાં એચ એન જયુમાં ફોર્મ ભર્યું હતું પછી મહેસાણામાં ભર્યું હતું પછી કડી કોલેજમાં ભર્યું હતું અમદાવાદ સિટીઓમાં ભર્યું હતું આવી રીતે બધું અલગ અલગ તો બધી જ કોલેજો નંબર લાગી ગયો હતો પછી મુ મારે પાટણ નજીક થયું હતું તો મેં એ પાટણ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવી દીધું બીજા જ દિવસે એટલે આવી રીતે ત્યારે પણ કોક તને પૂછે તો તારે પણ આવી રીતે એને જાણ કરવી
બરાબર મારી બાજુમાં જ અત્યારે એક સ્ટુડ જે બાર ક્લાસ ભણીરે છે. એના લગભગ એક્યાસી ટકા એવા કંઈક છે. નવેતે ને સજેસ્ટ તો કર્યું હતું કે જીિકાસનું ફોર્મ ભરી લેજે કોલેજમાં જવા માટે કારણ કે એ ફરજીયાત છે એના સિવાય તું કોઈ પણ કોલેજ નહીં કરી શકે.
હા એ તો છે.
હા અત્યારે સરકારે જિકાસ નું ફોર્મ જે ફરજીિયાત કરી દી તગ એના સિવાય તો કોઈ બીજું કોઈ કોલેજ ઘર થરતી જ નથી પ્યા
તો શું તને એના વિશે કઈ લાગે છે વાસ માટેનું જે ફોર્મ વિકાસની પ્રક્રિયા વચ્ચે જે લા છે એ સારી છે કે ખોટી છે એના વિશે તને કઈ લાગે
હા મારું એવું કેવું છે કે આ કોઈ કોઈ જરૂરી નથી એમ જે લાવી છે આ પ્રક્રિયા કોઈ ફાયદો પણ થતો નથી ને નુકસાન પણ નથી થતું જે આપણે ફોર્મ પર જે ત્રણસો રૂપિયા ફી ભરીએે એ એમને ફાયદો થાય બીજું શું ટલો બધ ફાયદો થતો નથી વિદ્યાર્થી જાતે જઈને એડમિશન ત્યાં કરાવી દે કોલેજમાં એ બરાબર છે આ ઓનલાઈનની જે પ્રક્રિયા લાવી કોઈ ફાયદાકાર નથી લાગતી એમ
તો તને આના વિશે ખબર નહ હોય ચિકાસ ન ફોર્મ માટે જે આ જિકાસ પ્રક્રિયા લાવવામાં આવી ને એનું કારણ મેન શું હતું ખબર હ ઘણી કોલેજો કરતી ને ફી વધારે ફી વાલી જોડેથી મતલબ સ્ટુડન્ટ જોડે થી વધારે ફી લેતી અમુક પ્લેટફોર્મ ફી સ્પોર્ટસ ફીને એવી રીતે એના કારણે આ ચાસ લ બનાવવામાં આવ જેથીને જે પણ જેટલી પણ ફી કોલેજ લે ને એ સીધી ત્યાંકને જ બતાવી દે એમના સરકારકાર અને આમાં જે પેલા હતું ને જે ફીહ નું એમાં એક કોલેજ વાળા સુધી જ સીમિત રતી હતી એટલે સરકાર સુધી સાચી ફી નો આંકડો જ નહતો પહોંચતો્યાં આથી સરકારે આ ચિકાસ પોર્ટલ ન બનાયું
હા તો તો બરાબર છે બાકી નહીંતર તો એ ફાયદો લાગતો નતો પણ હવે એવું લાગે છે કે હા જે પોતા વિદ્યાર્થીઓના ફાયદા માટે જ બનાવવામાં આવ્યો છે
હા હા મને પણ નથી ખબર પરંતુ મારી આગળ લી હું જયારે કૉમેર્સ કોલેજ એડમિશન લીધું એની આગળલી સાલ માર મોટા ભાઈ એ એડમિશન લીધુંું તો એને ફીમાં ક્યાક સો થી સત્તર હજાર ફી લીધી ત એ કોલેજ વાળા એ એને પછી આ વિકાસમાં આવે ને તો એ સાલ ફી મારી ચૌદ હજાર હતી હવે આટલો મોટો ફર્ક આવી ગયો હતો બોલ ખબર પડી ત
હા હા બરાબર એટલે જે કોલેજમાં જે ગોટાળા થતા હોય એના માટે જને આ બનાવવામાં આવ્યું છે
હા
આ ગોટાળા જે ના થાય એના માટે જ
મેન કારણ એ જ છે જિકાસ પોર્ટલની શરૂઆત કરવાનું જેથી બધા વિદ્યાર્થીઓને હવે બધા વિદ્યાર્થીઓ એટલા પણ સતર ના હોય જે આટલી બધી ફી એફોર્ડ પણ કરી શકે અને
એમની સાથે જે ગોટાઓ થાય એ પણ એમને ખબર ના પડે
હા એટલે ને છેતરના એમના છેતરાવાના ચાન્સ વધી જાય છે તેમજ કેટલીક પ્રાઈવેટ કોલેજ વાળાની તો ફી પણ કેટલી એસી એસી નેવું નેવું હજાર હોય છે તો એમાં પણ
હલોો અવાજ કટ થઈ જાય છે અવાજ બિલકુલ નહી આવતો હાલ
હાલો
હા હવે અવાજ આવે હલો હા
હા તો હું એમ હું એમ કેતો હતો કે હા આપડે જીકાસ પોર્ટલ ઉપર રજીિસ્ટ્રેશન અને ફાયદાક નથી બોલો બીજી કઈ માહિતી માહિત
જે એબીવીપી વાળા છે તેઓ આનો વિરોધ કરે છે અત્યારના સમયમાં
એવું છેમ આપડ ઓકે અત્યારે હું કામમાં છું થોડ લઈને કોલ કરું હ
ઓકે બાય